હલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છીએ તમે કેમ છો
હા હમણા તો વેકેશન ચાલી રહ્યું છે એટલે હમણાં તો આરામ કરી રહ્યો છું તમે શું કરી રહ્યા છો વેકેશનમાં હાલમાં
કયની હાલમાં તો જે ઘણી બધી મુવી આવી રહી છે તે જોઈ રહી છે અને હાલમાં મેં જે એનિમીની જે મુવી છે ડમા ડુમન્સલેયર તે જોઈ રહ્યો છુ એમ તો મેં ટોગીઝમાં જોય આવયો હતો ફ્રેન્ડ સાથે પરંતુ ઈંગ્લિશમાં જોઈ હતી અને ઇંગ્લિશમાં મને એમ તો સમજ પડે છે પરંતુ મેં એના આગલા સિઝન જોયેલા નય હતા એટલે મને એટલુ બધું સમજ નહી પડી પરંતુ મે જયારે થિટરમાં જોયું તયારે મને એની એનુ જે એનીમેશન જોવામાં આવ્યું તે પરથી ખુબ જ ગમ્યું એટલે મે તો હાલમાં ડુમન્સલેયર જોઈ રહ્યો છુ શું તમે પણ અમણા વેકેશન છે તો તમે કોઈ મુવી નેવુ જોતા હશો ને
સિરીઝ જોવાનું ને પછી કાર્ટૂન જોવાનો મને પણ બૌ શોખ છે ને તમે જે કીધું ડીમન્સ લેયર એ પણ મેં જે એ જોયું છે અને મારા જે ફ્રેડ અને બીજા છે ગામના તેણે મને કીધેલું કે આજે અમણા જે આવેલું છે સીઝન ડીમનસ લેયરનુ તે ખુબ સારું છે અને એ જોતા મને બી એમ ખૂબ એટલે કે આમાં એનિમે જેવું જ કાર્ટૂન છે અને મજા જેવી આવી જાય છે કારણ કે હમણાં આ બધા સિઝનો કે એ બધી જે એનિમેશન વાળી જે બધા હોય છે જે સીરીઝ હોય છે પછી કાર્ટૂન હોય છે તે ખૂબ પ્રચલિત જેવા થઈ ગયા છે અને આજકાલના બાળકો કે પછી યુવાનોને એજ જોવાનું ખૂબ ગમે છે કારણ કે એ લોકો એનિમેશન જ એવું અંદર બતાવે છે અને ફાઇટિંગ પણ એવી બનાવે છે એક્શન એટલું સારું હોય છે અને આપણે બધા હમણાંના જે યુવાનો છે બાળકો તે પ્રેરિત થઈ જાય છે અને એ લોકો જોવાનું ખૂબ મતલબ લોકોને ગમે છે અને એ જ કે હમણાં આવી બધી આપણે તો વેકેશન ચાલી રહ્યું છે એટલે મને તો એમ થિયેટરમાં પિક્ચર જોવાનું પણ ખૂબ ગમે છે કારણ કે થિયેટરમાં આપણે પિક્ચર જોવા જએ અવે તમે જાણો છો કે જે માર્વલના જે મૂવી હોય છે તે એકદમ રિયલના રિયલ હોય છે ને એવું લાગે છે એકલું એનિમેશન પણ એટલું રિયલ હોય છે અને એ લોકો એ એકશન એટલું ભારે હોય છે કે બધા લોકો આમ બધા અંદર જ ઘૂસી ગયા હોય એકદમ એવું લાગે છે કારણ કે એ લોકો એવી રીતે એડિટિંગ કરે છે અને પિક્ચર બનાવે જ એવી સ્ટોરી બનાવે છે એ બધા લોકોને ખૂબ ગમે છે કારણ કે મારવલ સ્ટુડિયો તો એકદમ ખૂબ પ્રચલિત છે અને ખૂબ બધા લોકોને આમ ગમે છે. કારણ કે ઈન્ડિયામાં પણ ઘણા બધા લોકોને માર્વલ સ્ટુડિયો જે એ લોકો મૂવી બનાવે છે તે ઘણા બધા લોકોને ગમે છે કારણ કે બહારની જે મૂવી છે બોલીવૂડ આ હોલીવૂડની તે ખૂબ મજા આવી જાય છે અને એ લોકોની જે એક્શન સ્ટોરી હોય છે તે એકદમ અલગ જ હોય છે. ને આપડા આપડા જે દેશ મા તો તમે જાણો છો કે બોલીવુડ બી એટલુ બધું પ્રસિદ્ધ નથી પરંતુ ઘણા બધા લોકોને આમ તો ગમે છે પરંતુ મને તો બોલીવુડ નથી ગમતું પરંતુ હોલીવુડ છે ટોલીવુડ પછી ઘણી બધી એવ પછી સાઉથની મુવી છે તે મને જોવાનું ખુબ ગમે છે. કારણ કે તમે જાણો છો કે આપણે હોલીવુડમાં એટલી સારી કોઈવાર એટલે કે કોઈ અમુક કોમેડી ફિલ્મ હોય છે જેમ કે અક્ષય કુમારની ફિર હેરા ફેરી એવી ઘણી બધી હોય છે તે મને ખુબ ગમે છે જેથી કરીને એમ બલીવુડની અમુક કો કોમેડી સ્ટોરી મને ખૂબ ગમે છે અને મેં મોસ્ટલી એમ તો હોલીવૂડનું જ જોઉં છું અને મને ખૂબ ગમે છે કારણ કે હોલીવૂડમાં જે એ લોકો એક્શન કરે છે ઘણા બધા પ્રકારના મગા જેમકે તમે જોય હશે કે બીજું ટ્રાન્સફોર્મર મુવી પણ ખુબ સારી છે અને તેમાં આખું ગાડીઓનું બ બધા હાઈવે હાઈવેનુ બધુ લોકો બતાવવામાં આવે છે અને કેવી રીતે એ લોકો જાય છે તે બધું કહેવામાં આવે છે સ્ટોરીમાં એટલે મને તો જે અમણા વેકેશન ચાલી રહ્યું છે તેમાં મે તો ઘણા બધા એવા સીરીઝ જોઈ છે મવી જોઈ છે અને ઘણી બધી મોટિવેશનલ વાળી મુવી પણ જોઈ છે શું તમે અમણે શું કઈ તો અમે હમણા શું જોઈ રહ્યા છો અમણા વેકેશનમાં
હા તમે જે જણાવ્યું તે તો મને વાત સાચી છે અને મજા પણ આવે છે લોકોને માર્વલની મુવી પણ સારી છે અને તમે જે મને પૂછ્યું કે મુવીમાં તો હાલમાં તો મેં તમને જણાવ્યું કે મેં સીરીઝ જોઈ રહયો શું ડિમન્સ લેયરની પરંતુ એ પેલા મેં મની હેઇસ્ટ જોતો હતો તેના પણ ઘણા બધા સિઝન આવ્યા છે. અને એ પણ મુવી મારી ફેવરેટ છે. કારણ કે એમાં શું છે કે ચોરી કેવી રીતે કરવી એ બનાવામાં આવી છે. અને એનો એમ એમાં એવું જણવામાં આવ્યું છે કે, પેલા સ્ટાર્ટિંગ એવું થાય છે કે, પેલા લોકો શું હોય છે કે દસ થી પંદર એટલે કે અઢાર થી ઓગણીસ વર્ષ ગધેડાની જે મહેનત કરે છે. અને પછી જે પચાસ સાઠ હજારની નોકરી માટે તડપ્યા કરે છે. એના કરતા જે પ્રોફેશન નામનો વ્યક્તિ હોય તે એમને કહે છે કે, આપણે છ મહિનાનું ખાલી છ મહિના ભણશું. અને પછી આપણે એક ચોરી કરશું. તે આપણા આખો લાઈફ માટે પૈસા બની જશે કામ આવશે. તો એ લોકો એ ચોરી કરવા માટે તૈયાર થાય છે છે અને એ લોકો ગન્સની પ્રેક્ટિસ કરે છે. બધા એમ એસિસ્ટ ની પ્રેક્ટિસ કરે છે. કે ક કસે પણ ગોળી મારવાની કેટલું મારવાનું હોય છે. એમ બધું જ પ્રેક્ટિસ કરે છે. કોઈ વ્યક્તિને ધારો કે ચોરી દરમિયાન ગોળી લાગી કે, પછી કોઈ પણ હોસ્ટેજ દ્વારા હમલો થયો એમની પર તો કેવી રીતે રહું. એ બધું એમને સમજવામાં આવે છે. અને એ લોકો ટ્રેન થાય છે. અને ચોરી કરતા કરતા કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે. એ લોકો જેવો પ્લાન બનાવ હોય તેવ થતો નથી. પરંતુ પ્રોફેસર પાસે સારું મગજ હોય છે. અને એ પપ્પા એમના પપ્પાના આઈડિયા હોય છે. એટલે એ લોકો સારી રીતે ચોરી કરે છે. અને કેટલીક વાર એવો બનાવ પણ બને છે કે, પ્રોફેસર પકડાઈ પકડાઈ જવા પર પણ આવે છે. પણ ત્યાંથી પણ બચી જાય છે. અને એ એવી એટલી પોસિબિલિટી એને વિચારી કાઢ લે કે છે કે, એ લોકો જો આમ કરશે તો શું થશે. પછી એ લોકો આ રસ્તા પરથી આવશે તો શું થશે. એમ એક બી પોસિબિલિટી બાકી રાખ હોતી જ નથી. બધી પોસિબિલિટી એમને વિચારી જ કાઢી છે. એટલે એમને ચોરી કરતા કોઈ રોકી જ નહી શકે. અને પોલીસ જે કદમ ઉઠાવે તે કદમ પણ ઉઠાવશે પ્રોફેશને પણ ખબર હોય છે. અને તે રીતે એ લોકોને ગુમરાહ કર્યા કરે છે. અને જે બેકોપેન હોય છે. એમાં ઘણા સ એવા પૈસા એ લોકો છાપી લે છે. એટલે ખુબ જ મજા આવે છે. શું તમે પણ આવું કોઈ ચોરી કે ચોરી વાળી મુવી તમે પણ જોઈ છે કોઈ વાર?
હા એટલે તમે જે કીધું, સ્ટોરી હમ મની હાઈશ ની તે જ મેં હમને એક સીઝન પઠાવ્યું છે. અને બીજું સીઝન જોવાનું મને એમ ખુબ મન જેવું લાગ્યું છે. કારણ કે, મની હાઈશ જે મવી આવી છે, તેમે કીધું કે એ લોકો ક પ્રકાર કેવી સ્ટોરી બનાવે છે. આ લ ટાઈ પૈસા કમાવા માટે પેલું એકના આખા પૈસા ચાપે છે. અને કેટલા દિવસ માટે ત્યાં રોકાય છે. પછી એ લોકો પેલું કરે છે. એટલે કે મેં સીઝન વન જોયું છે. ને સીઝન ટુ જોવાને અમને જોઈ રહ્યો એટલે કે થોડી ઘણી એક બે એપિસોડ જોયા છે. અને મની હંસમાં જે સ્ટોરી એ લોકો કીધેલી છે, એ એકદમ બહુ ભારે છે. અને એકદમ આપણને ઇન્ટરેસ્ટ ક્રિએટિવ છે એવું છે. કારણ કે એ લોકો શું કેવી રીતે પ્લાન બનાવે છે, કેવી રીતે એ લોકોને પોલીસને ચમકાવેટ કેવી રીતે ફસાવે છે, કેવી રીતે એ લોકોને પેલું કરે છે. એ ખૂબ સારી રીતે કરે છે. અને એ લોકો આમ સોરી અલગ એમને ચોરી કરવાની અલગ જ ટાઈપ હોય છે. એટલે આજકાલના આપણા ઇન્ડિયામાં મ પણ મનીહસ્ જે મવી આવેલી છે. એટલે કે જે સીરીઝ આવેલી છે. તે ઘણા બધા લોકોને ગમે છે. અને અમારા ગામમાં જેમ ક બેસીએ છી બધા ફ્રેન્ડ સાથે ગામના બધા ભાઈલો સાથે બધા વાતચીત કરીએ તો એ લોકોને પણટ એ લોકોએ પણ મને કીધું કે મની હર્સ્ટ સિરીઝ આવી છે તે જોવાલાયક છે. અને બધા લોકોને ખુબ ગમે છે. એ કે આવી જે મવી બધી આવે છે, તેમ કે બારની મવી એમ તો વધારે સારી આવે છે. કારણ કે બહાર મવીમાં સ્ટોરી એ લોકો કેવી રીતે બનાવે છે તે તોઈ જ જાણી શકે. કારણ કે જે ડાયરેક્ટર હોય છે એમ એ લોકોના ખૂબ વારે અને એ લોકોની સ્ટોરી કેવી રીતે બનાવવી જોઈએ તે યોગ્ય રીતે બનાવે છે. અને તમે જાણો છો કે સાઉ સાઉથની મૂવીમાં તો બધા એટલે કે ગમે પણ છે. અને એમાં જે સ્ટોરી એમ તો સાઉથની મૂવી પણ સારી કારણ કે, સ્ટોરીમાં એમ તો સાઉથ ની મૂવી જે બનાવવામાં આવે છે. જેમ કે કેજીએફ કેજીએફમાં તમે જોય શકો કે કેવી રીતે પેલું સોનાને ખાણ ખીને એ લોકો ખોડે છે. પે જે હોય છે. કે રોકીભાઈ ખુબ સારી રીતે આખું પેલું બનાવે છે. ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એકલો જ. એટલે કે સ્ટોરીમાં પણ એ પણ સારી છે. અમને પણ તમે જાણો છો કે જે ટોક્સિક મુવી પડ્યું છે બાર. તે પણ જે યસ છે બાર સાઉથનાને સુપરસ્ટાર. તેને પણ અમને તો સારી રીતે એમ તો એ પણ થ્રેલર મેં જોલું હતું. તે તો સારું છે. અને તે મેમે જોવાનો વિચારતો થિયેટરમાં જવાનો કારમ કે ટોક્સિક મુવી ન ટ્રેલર જ એટલું બારે છે. કે બધા લોકો ખુબ પ્રેરિત થઈ ગયા છે. અને એ પડી પણ ગયું છે. એટલે કે એનું એ એમ કે, જે યસની મુવી પણ જોવાની મને ખૂબ ગમે છે. અને તમે જાણો છો કે સિરિયલમાં તો આપણા દેશમાં તો ઘણું એવું પ્રસિદ્ધ એ તારક મે ઉત્તર જશમાં ખુબ બધા જોય છે. કારણ કે આજકાલના બાળકોને પણ ખુબ ગમે છે. અને જે યુવાનો છે તે લોકો પણ ખાતા ખાતા એ લોકોમ જમતા જમતા એ લોકો ખાય એટલે કે જોતા હોય છે. કારણ કે જે અંદર સ્ટોરી આખી આખથી ચાલી રહી છે. માટે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તે બધા ને બઉ ગમે છે. અને પહેલાના જે એપિસોડ હોય છે, એકદમ ફનીસ હોય છે. અને બધાને ખુબ ગમે છે. કારણ કે તેમાં જે કિરદાર એવા હોય છે જેમ કે જેઠાલાલ છે દયા ભાભી છે, પછી તારાછ તારક મહેતા છે, પછી ભીડે છે. એલારદાર જેલા હસાવ છે. એ બધાને ખુબ ગમે છે. શું તમે જો છો તારક મેહતા કા ઉલટા ચશ્માં?
હા એમ તો હવે તો હું કોણ નથી જોતો તારક મહેતા બધા જ જોય છે. અને ખુબ જ એન્જોય પણ કરે છે. કેટલાક લોકો તો તમે જેમ જણાવ્યું તેમ જમતા જમતા પણ જોય છે. પરંતુ મને જમતા જમતા કાર્ટૂન જોવાનું ગમે છે. કારણ કે નાનેથી જ કાર્ટૂન જોતા જોતા જમતો હતો એટલે મને એ બહુ ગમે છે. અને કાર્ટ માંજ વાત કરીએ તો ઓગી છે છોટા ભીમ છે, પકડ પકડાય છે, બેનન છે. એમ જે ઘણા બધા કાર્ટૂન છે, તે મને જોવાનું ખુબ જ ગમે છે. કારણ કે એટલા ફની હોય છે, મજા આવે છે. આખા દિવસ આમ આપડ સવાર ઉઠીને જોઈએ તો સવારનો સવાર સર પણ એટલી મસત જાય છે. ચાય પીતા પિતા પણ હુતો જોઉં છું. ખુબ જ મજા આવે છે. અને આખો દિવસમાં પણ મેં કાર્ટૂન જ જોયા કરું છું મોસ્ટઓફલી. અને જયારે મને ટાઈમ મળે ત્યારે મેં આ જે તમને કીધું તે સિરીઝને એવું જોમ છું. મને ખુબ જ ગમે છે. અને વચ્ચે એનીમેમાં સોલો લેવલિંગ પણ આવ્યું હતું. તે પણ મેં જોઈ હતી તેમાં પણ ખૂબ જ મજા આવે છે. એમાં પણ સારો એવો ફાઇટ બતાવવામાં આવે છે. અને એમાં શું હોય છે કે, આમ ડુમસલેયર ટાઈઇપ જ હોય છે. અને ઘણા બધા એનિમેશન પણ ખૂબ જ સરસ હોય છે. અને હિન્દીમાં ડપ કરેલું હોય તે પણ ખૂબ જ સરસ હોય છે. એટલે મને તો બહુ ગમે, અને મજા પણ આવી હતી. અને એમિતતે એમ તો ઘણા બધા છે. પરંતુ મેં બીજો ટટન ટાઇપ નુ પણ જોવા ટ્રાય કરેલી હતી. પરંતુ એ ના ઘણા બધા લોંગ એપિસોડ હતા, ને મને કંટાળાજનક લાગ્યો. મારા ફ્રેન્ડ કેહેતા હતા કે, તમને પેલા પહેલા કંટાળાજનક લાગશે. પછી ધીરે ધીરે તમને પણ ટેવું પડી જશે અને મજા આવા લાગ પરંતુ મને તો બહ જ કંટાળાજનક લાગ્યું. એટલે મેં તો જોવાનું ટાળી દીધું. પછી મેં આ જે ડુમસ લેર મેં તમને જણાવ્યું, તે જોવાનું ચાલુ કર્યું. તેમાં પણ આમ તો મજા આવે છે. પરંતુ હાલમાં શું છે કે, તેમાં બહ દૂર સુધી મેભી પહોચી ગયો જોતા જોતા. અને કેટલીક વાર તો ફોન ચાલુ જ રહી જશે કારણ કે મે રાતના સુવું ત્યારે પણ જોયા કરું છું. તો સવાર સુધી ચાલ્યા કરે છે. એમ તો મજા આવે છે, ટીવી અ સિરીઝને જોવાનું કોને નગમે. તમે પણ એનીમી તો જોતા જ હશો ને? કે કોઈ વાર લાઈફમાં એક બે વાર તો જોયલું જ હશેને?
હા એનિમી તો હું જોઉં છું. અને ઘણા બધા લોકો હમણા એનિમી જોવા ખુબ ગમે છે બધાને. મેં પણ ઘણા બધા અમારા જે ગામના બધા ફ્રેન્ડ છે, તે લોકો પણ અમે વાતચીત કરી કર છે. અને ઘણી બધી એનિમી કરતમાં આવે છે. તે બધાને ખુબ ગમે છે કારણ કે એમ પ સ્ટોરી એ બતાવે છે ને. ફાઈટિંગ પણ એ બધવે છે. એટલે એની બી તો અમે એકવાર જોયલું, પરંતુ એમાં અમારા ઘણા બધા મોટા સિઝનો બ હોય છે. એટલે મનેથી જોવા કંટાળો આવે છે. એટલે કે એકવાર જોયલું છે. ને પછી અમે જોવાનું બંધ કર્યું છે. અને મોસ્ટલી હવે તો બારની જે સીરીઝ આવે છે. જોઉં છું. સારું તો મળીએ પાછા, હવે ઘણી બધી સિરીઝ નઈ ન પડશે તો, આપણેે તેના વિશે પાછી વાતચીત કરીશું.